હેલો.
કે કેમ છો.
બસ મજામાં. શું કરો છો?
કસુું નથી. અ આજ આપણે ત તહેવારો અને વિષય પર વાત કરીએ.
હા.
ખુબ હા આપણા દેશમાં અ દેશ દરમિયાન અનેક ત્યવહાર જાય છે આ તેવારો તહેવારો જીવનમાં આનંદ ઉત્સાહ અને એકતા લાવે છે.
હમ વાત સાચી એમ ગુજરાતમાં પણ તહેવારોમાં બોવ છે.
હાચી વાત. ત્યાર તહેવારો ફક્ત રજા માટે નથી. હોતી પણ તો આપણી સંસ્કૃતિ પરંપરા અને સંસ્કાર સાથે જોડલયા હોય છે.
હમ એમે તહેવારમાં રજાબી છે અને પ્લસ ઉત્તરાયણ બી તહેવાર બોવ ગુજરાતી માટે બહુ સારામાં સારો તહેવાર છે નવરાત્રીબી છે.
સાચી વાત તમને ક્યાં કયા તહેવાાર વધારે પસંદ છે?
અમને નવરાત્રી છે પછી ઉત્તરાયણ છે. હોલી છે કે દિવાલી વધારે વધારે બહ તો આપણને ઉત્તરાયણને બહુ પસંદ છે એમ.
સાચી વાત મને દિવાળી ખૂબ ગમે છે. ઘરની સાફ સફાઈ સજાવટ મિઠાઈ અને પરિવાર સાથે સમય પસાર કરવાની મજા
હા. તહેવાર તો ગુજરાત ના બહુ સારા છે એમ. હલો. હલો.
હેલો.
હા બોલો.
હ હા. સાચી વાત ત્યા તહેવાર વક્ત અ ખુબ ગમે છે હ મને પણ દિવાળી ગમે છે દિવાળી અંધ વિસ્તાર પર પ્રકાશની જીતનુંું પ્રતિક છે
ઘરની સજાવટ બી જાય છે લાાઈટિંગ બાઈટિંગ રાતનોો આંખો નજારો બી અલગ થાય છે દિવાળી ના પણ દસ દિવસ પહેલા બી લાાઈટંગ લગ પબ્લિક લગાવે છે ઘરના ઉપર
હા હ નવરાત્ર્રી પણ ગુજરાત ન સબસે લોકપ્રિય તહેવાર છે
હા નવ દિવસ તો પબ્લિક ને
સાચી વાત
ગરબા રંબા જાય છે એલે શું કહો છો
અ નવરાત્રિ માં માતા અ જીની આરાધના થાય છે અને ગરભા રાસ રમવા જાય છે
હમ
તમે જાઓ છો ગરબા રમવા
હા અમે જઈએ છીએ ને ગરબર અંબા નવરાત્રી ના ગરબા રમવા બઉ જરૂરી મજા આ આવી જાય આનંદ મળી જાય એમ
સાચી વાત નવ નવરાત્રી દરમિયાન આપ આખું વાતાવરણ ભક્તિ અને આનંદથી ભરાઈ જાય છે
એ બી છેને પ્લસ ગરબા મંડલમાં બી એટલી સજાવટ થાય છે કે એમ ત્યાંથી જવાની ઈચ્છા બી ના થાય આપણને
સાચી વાત
એટલી લઇટિંગ બાઇટિંગ ડીજે બીજે ગાય કલાક બાયકલાક હોય છે
તમે કેટલા વાગે ઘરે આવો છો
અમે રાતના બાર વાગે બી આવી જાય છે અને એક વાગે બી આવી જાઓ ફિક્સ ટાઈમ ના માને નવરાત્રી માં
સાચી વાત ઉત્તરાયણ પણ ગુજરાત ન ખાસ
ઉતરા ના તો સવન પાંચ વાગે ધ મે ધાબ જ કારણ સાજના આઠ વાગ્યા ના વાગે ની ત્યાથી ઉપર જમવાનું એટ ગુજરાત ઉત્તરાયણ ના દિવસે તો ઉધ્યોગ બી પરખ્યા જ છે ગુજરાતી ન
સાચી વાત અ પતંગ ઉડાવવાની મજા તીલ ના લાડવા અને કો કઈ પોછે ની અવાજ થી આખાસ ગૂજી ઉઠે
એ બી થાય છે અને પ્લસ બીજું પણ આપણને ઉત્તરાયણ ના બી ધરમ થાય છે અને ગ દાન કરે છે પબ્લિક કોઈ કઈ ગયા ગાળ ગોળ આપે છે ગાયોને
સાચ શ્રી વાત
ઉતરાણ બી એક તહેવાર રાખો એમ બહુ સારો છે પણ એક રીતે પક્ષીઓ માટે બહુ સારો નહીિ યાદ અવા
સાચી વાત કઈ આ તમને
બી બહુ કપાય છે દોરી ના હિસાબે
સાચી વાત હ હોલી પણ ખુબ આનંદ નો તહેવાર છે ઓલી પ્રેમ ભાઈચારા અને ખુશીઓ નો સંદેશ આપે છે
હમ
અને રક્ષાબંધનમાં ભાઈ બહેન નો પ્રેમ જોવા મળે છે
હા એ ભી તહેવાર બહુ સારામાં સારો છે રક્ષાબંધન ભી
અને જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ ઉત્સવ તરીકે અ ઉજવાય છે પછી ઈદ ક્રિષણ મ ગુરુ પર્વ અને મહાવીર જયંતિ જેવા તેવાર પણ આપણા દેશની વિવિધતાઓ નો પરિચય કરાવે છે.
ના
અલગ અલગ ધર્મ ના લો પોતાના તહેવાર ઉજવે છે પણ આનંદમાં વૃદ્ધા બધા સહયોગ બને છે
જન્માષ્ટમી ના અંદર તો જન્માષ્ટમી ના દિવસે તો બહુ મજા આવે દ્વારકા બાજુ દ્વારકા જઈએ ત્યાં જન્માષ્ટમી ના ત્યાં ગયા તો આખો આનંદ બી અલગ છે જન્માષ્ટમી નો કે ગોકુલ
સાચી વાત સાચી વાત અને આદિ રાષ્ટ્રી એક. અને સામાજિક સદભાવના મજબૂત બને છે. કેમ કે તૈહેહારો નો પરિવારનોો એકસાથ લાવવાનું કામ કરે છે.
હા.
અ રોજિદા જીવનમાં બધા વ્યસ્ત હોય છે પણ ત્યોરામાં તહેહારોમાં અવસર પર. પરિવાર ના સદસ્ય એકત્ર થાય છે. અ આ સમય પ્રેમ સ્નેહ અને આપણા પણ વધારે મજબૂત બને છે.
હમ સાચી વાત છે.
બાળકો માટે પણ ત્યહારો જ્ઞાન અને આનંદ બધાસ સ્તોત છે તમને આ ની સંસ્કૃતિ પરંપરા અને ધાર્મિક મૂલ્યો પરિચય મળે છે.
હા.
અ ત્યહારો અર્થવ્યવસ્થા માટે પણ લાભદાયક છે. કેમ કે બજારોમાં ખરીદારી વધે છે મીઠાઈ કપડા સજાવટ અને અન્ય વસ્તુ
છેલ્લા બે દિવસ માં તો એમ બહુ ટ્રાફિક થઈ જાય બજાર ના અંદર એમ પબ્લિક ને જવું હરે વાત નહી. કેટલું ટ્રાફિક થઇ જાય તહેવારા ન તો તેજ તને બી એ કમાણી એ ને તહેવારોની
હમ આંધી વ્યાપારી કારીગર અને નાના વ્યવસાય લાભ થાય છે.
હા એજ ને એ દિવાળી છે દિવાળી ન કોઈ સિઝન કરે છે.
હમ. અ ત્યાર આપણી દાન સેવા અને પરોપકાર નો સંદેશ પણ આપે છે.
હમ.
અ લો ઘણા તહેવારો અવસર પર ગરીબોને ભોજન કપડાં અને આવશ્યક વસ્તુ પુ નું દાન કરે છે.
આ હ.
અને આજકાલ પર્યાવરણ મિત્ર તહેવારો ઉજ ઉજવાની જરૂર પડે છે.
હમ વાત સાચી છે તમારી
ઉચા ફટાકા પ્લાસ્ટિક નો ત્યાગ અને પ્રાકૃતિક પ્રક સજાવટો ઉપયોગ કરવાના જોઈએ.
ના.
અ આથી પર્યાવરણનું રક્ષણ પણ થાય છે અને આનંદ પણ જોવાઈ જવાઈ રહી છે.
હમ એમ તો ભી એમ તહેવારમાં ગુજરાત ગુજરાતી નો તહેવાર બહુ એમ સારામાં સારો છે એમ તહેવાર માં ગુજરાતી બહુ ઓલાય
સાચી વાત
ખાવા પીવાથી એમને બસ બે દિવસ રજા લઈ લે છે દુકાન ની જોબ કો બી છે. બે દિવસ બે ત્રણ દિવસની રજા પડી જાય એટલે બસ મજા પડી જાય. દરેક તહેવારમાં ફરવા જઈએ છીએ કોઈ એકબીજાને ઘરે મળવા જાય છે.
સાચી વાત ત્યોહારો ન જીવનની નિશતા દૂર કરી અને નવો ઉત્સાહ ભરે છે. અ આપણો જીવન ન મૂલ્ય સંસ્કાર અને સંબંધો યાદ કરાવે છે.
હા વાત સાચી તમારી
અ તમે શું કરો છો તહેવારો પણ.
ટવર ઉપર કોઈ નહી અ કોઈ કામ કરીએે છે કોઈ ધાન તરમ કરે છે. તમે
આખીમાં હું જ કહીશ કહીશું હ કે તર પગ આનંદ માટે નથી અ પણ એકતા પ્રેમ સંસ્કાર અને સંસ્કૃતિ જ આવી રાખવા માધ્યમ છે.
હા એ બી વાત સાચી છે.
પ્યાર ખુશી લાવે છે, પરિવાર જોડે છે. સંસ્કૃતિ અ વધાવે છે અને જીવનને રંગ રંગીન બનાવે છે.
હમ હમ. હલો.
હેલો આવાજ આવે છે?
હા આવે છે.
એક વાત ખાસ છે. તો આ જીવનમાં નવી ઉર્જા અને નવી આછા આશા ચલાવે છે.
વર્ષભરના કામકાજ અને વીસ જીવન પછી તાર મનાવને તાજગી આવે છે.
હમ એજ ને તહેવાર માં તો એમ બઉ ઓલું મજા આઈ જાય છે. બીજું તહેવાર માં કોઈ બી પણ જગ્યા જાય છે તો દિવાળી છે. તો દિવાળીનું બવ બવ ટ્રાફિક સારું રહે છે, વેપારીઓ માટે. ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ બી વેપારીઓ માટે બહુ સારો તહેવાર છે. કે એમ અલગ-અલગ જો બી સીઝન વાઝ દુકાન કરે છે તો એમને બી બહુ સારો વેપાર મળે છે.